હેલો
હેલો, કેમ છે?
અવાજ અવાજ આવે છે, તારા પાછળથી. તારો આવે છે, તારા પાછળથી બી આવે છે.
હેલો, અવે આવે છે?
ના ના બરોબર છે, કેમ છે તું?
અરે મજામાં છું, તું કેમ છે?
હું બી મસ્ત છું, અરે! મા હું એમ બેઠો હતો હમણાં. તો ફો ફોટા આપડા જોતો હતો. પેલાના, તો એમાં આપડે મને આપડા અ શાળાનો ફેરવેલ નો ફોટો મળ્યો. એક, જેમાં આપડે બધા, સુ સૂટો પહેરીને અને સારા સારા કપ ડાં પહેરીને ઊભા છીએ, તો મને એની યાદ આવી ગઈ, તો તને ફોન કર્યો, વાત કરવા માટે.
અચ્છા મને ફોન કર્યો, હું પણ ઇજ વિચાર્યું તો કે આપડા સ્કૂલ ના ફેરવેલ ને કેટલા વર્ષો થઈ ગયા ને આપ આપડે કેટલા વર્ષો પછી આવી રીતે આમ સાથે આમ પછી આપડે વાત કરીએ છીએ.
હમ્મ, એજ એજ એજ, કેમ છે આપ પડો એસ ફેરવેલ નો યાદ છે તને કાઈ? કેવું હતુ પૂરો, યાદ છે તને?
હા યાદ યાદ છે, આપડું આપણું મિત્ર નુ આપડે ગ્રુપ, અને આપ પડે બધા આપડે સાથે હતા, અને આપડે બહુ ધમાલ મ જા રેરીથી કેમકી આપણો ઈ છેલ્લો દિવસ હતો, આપડા શાળામાં, એટલે આપડે બધું ભૂલીને આપડે બધા સાથે મળીને આપડે મજા કરવા આવ્યા હતા, કેમકી એના પછી ખબર નહી આપડે ક્યારે મળીએ ના મળીએ, કેમ કી પછી આપડે આપણા દૈનિક જીવનમાં, ઓ અને આપણા ભણવામાં આપણે વ્યસ્ત થઇ ગયા ને, પછી આપણને મળવાનો આપણને મોકો મળ્યો નહીને એટલો વધારે.
એજ એજ એજ, એજ હું કેતો હતો કે, આપડ હા એ આપડે બધા બે બે એક બે હપ્તા પહેલાથી જ એકદમ એ હતા એ એ થ કે પા